હલો હા હું એકદમ મજામાં છું. હું છે ને આજે એક સરસ મજાની વાત તમારા સાથે કરવાની હતી કે માનવ જીવનમાં છે ને મર્યાદાનુ વિશેષ મહત્વ છે. મર્યાદા એટલે પોતાનું વર્તન વિચારો ઈચ્છા ઉપર છે ને યોગ્ય નિયંત્રણ રાખવું. મર્યાદા છે ને માણસ ને શિસ્તબંધ સંસ્કારી અને જવાબદાર બનાવે છે જે વ્યક્તિ છે ને એ જીવનમાં મર્યાદાનું પાલન કરે છે ને તે સમાજને સન્માન પ્રાપ્ત કરે છે. અને જીવન છે ને સુખી અને જીવંત બનાવી શકે છે. એટલે છે ને મર્યાદા છે ને દરેક ક્ષેત્રમાં છે ને જરૂરી છે. બોલવામાં મર્યાદા રાખવી એ પણ જરૂરી છે વર્તમાન નમ્રતા રાખવી હ એ પણ પોતાની ઈચ્છા પર નિયંત્ર રાખવું અને સારા જીવનના ગુણ એ ઘણી બધી બાબત છે ને જેનાથી સંબંધોમાં તિરાડ નથી પડતી. જો તે વાણી માં મર્યાદા રાખે તો છે ને. ને વિશ્વાસ આપણને છોડવાઈ રહે છે. અને પરિવારમાં પણ છે ને મર્યાદા ન ખુબ જ મહત્વ છે. પરિવાર ના સભ્યો છે ને એકબીજા ને આદર કરે છે અને એકબીજાની લાગણીઓને સમજે છે અનેને પોતાની ફરજોનું પણ સાથે સાથે છે ને અ પાલન કરે છે. પરિવાર સુખી બને છે માતા પિતા વડીલો અને નાના સભ્યો પ્રત્યે છે ને યોગ્ય વ્યહાર રાખો એ પણ મર્યાદા આપ ગની શકે છીએ એટલે છે ને વિદ્યાર્થી જીવનમાં પણ હને મર્યાદા હને ખુબ ઉપયોગી છે. અને સમય મૂલ્ય સમજવું જોઈએ નિયમિત અભ્યાસ કરવો જોઈએ અને શિક્ષા તથા સહપાઠી સાથે રાખવો જોઈ વ્યવહાર રાખવો જોઈએ શિસ્ત ને મર્યાદા ને ધરાવતા વિદ્યાર્થી જીવનમાં પણ સફળતા મેળવી એ વધુ શક્યતા છે મર્યાદા છે ને માત્ર એમ સફળતા મેળવવાની નથી હોતી પરંતુ વ્યક્તિત્વ જ જીવનમાં પણ હે ને એનું સામાજિક જીવન પણ જરૂરી છે સમાજમાં નિયમોનું પાલન કરવું બીજા અધિકારોને આદર કરવો જવા દારીપુર પર એક સારા નાગરિકની ઓળખ અને મર્યાદા વગરનું જીવન અસ્ત બની શકે છે. એટલે છે ને વ્યક્તિને ખોટા માર્ગે પણ લઈ જતા તા અટકાવે છે એટલે સારું જીવન જીવું એ પણ ખુબ જરૂરી છે.
માત્ર માનવ જીવનમાં મર્યાદાનો અર્થ માત્ર નિયંત્ર ત્રણ કે બંધન નથી. પરંતુ તે જીવનને યોગ્ય દિશા આપતું અનુસંધાન છે. સંયમ અને નૈતિક મૂલ્યનું પાલન છે. જેવી રીતે નદીનાં પાણીને યોગ્ય દિશામાં વહેવા માટ એક બે કિનારાની મર્યાદાની જરૂર છે તેવી જ રીતે મનુષ્યના જીવને સાર્થક અને શાંતિપૂર્ણ બનાવવા માટે મર્યાદા ખૂબ જ જરૂરી છે. વ્યક્તિગત જીવનમાં જો મર્યાદા વિ.. શે વિસ્તૃત માહિતી આપણે વાત કરીએ તો વિચારો અને વર્તન. જેમ કે પોતાના વિચારો ઈચ્છાઓ અને આવેગો પર નિયં ત્રણ રાખવાથી માનસિક શાંતિ મળે છે. આહાર અને વિહાર માટે ખાવા -પીવા ઊંઘવા અને અન્ય દૈનિક ક્રિયાઓમાં મર્યાદા રાખવાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. જો સમયની મર્યાદા સમજીને કામ કરનાર વ્યક્તિ જીવનમાં હંમેશા સફળ થાય છે. વાણી અને સંબંધોમાં આપણે જોઈએ ને તો શબ્દોની મર્યાદા કોઈ પણ સંબંધ પારિવારિક કે મિત્રતા કે ક્યેવસાયિક ત્યારે જ મધુર રહે છે. જ્યારે તેમાં વાણીની મર્યાદા હોય ઉષામાં પણ શબ્દોની મર્યાદા ન ચૂકવી એ શ્રેષ્ઠ વ્યક્તિની નિશાની છે. આદર અને સન્માન કરવા જોઈએ. જેમ કે વડીલોનો આદર કરવો અને નાનાં બાળકો સાથે સ્નેહથી વર્તવું. એ પારી- પારિવારિક મર્યાદા છે. જે ઘરને સ્વર્ગ બનાવે છે. એકબીજાની અંગત જગ્યા અને લાગણીઓનું સન્માન કરવું એ સંબંધોનો પાયો છે. નિયમો અને કાયદા જો પાલન કરવામાં આવે ને જેમ કે સમાજ અને દેશ દ્વારા બનાવેલા નિયમોની મર્યાદામાં રહેવાથી સમાજમાં વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે છે. અધિકાર અને ફરજ.. જે છે કે વ્યક્તિએ પોતાના અધિકારો માંગવાની સાથે પોતાની ફરજોની મર્યાદા પણ સમજવી જોઈએ. જેથી સામાજિક ઘર્ષણ ટાળી શકાય છે. એટલે.. જેમ કે જેમકે પ્રકૃતિ પાસે તે મળતો મર્યાદાનો એક પાઠ હોય છે. કે હું તમને છે ને સૌથી મોટો પાઠ ભણાવે છે.
હા એ તો બરાબર જ છે. કેમ કે આજના આધુનિક યુગમાં છે ને અ માણસને ઘણી બધી સુવિધા અને તકોથી ઘેરાયેલા છે. પરંતુ આ પ્રગતિ સાથે છેને પોતાની મર્યાદાઓ સમજવી પણ એટલી જ જરૂરી છે. અને ટેક્નોલોજીનો ઉપયોગ અને સમયનો સદ્ઉપયોગ. એ સંબંધોને સમય રાખવાનો તેથીને જીવન વધુ સારું બની શકે છે. અને મર્યાદા છેને એ માણસને પોતાની શક્ ક્તિઓ અને નબળાઈઓ સમજવામાં પણ હેને મદદ કરી શકે. છે અટલે.. વ્યક્તિને છે ને અહંકાર ને દૂર રાખે છે અને વિનમ્રતા શીખવે છે. ને સાથે સાથે છે ને મહાન વ્યક્તિઓ છે ને જીવનમાં પણ મર્યાદા શિસ્ત અને સમયનો વિશેષ સ્થાન રહ્યું છે. અંતમાં કહી શકાય ને કે મર્યાદા છે ને એ જીવનની યોગ્ય દિશા આપનાર માર્ગદર્શન છે. તે માણસને સરકાર અહ સંસ્કારી સફળ અને આદરણીય બનાવે છે જે વ્યક્તિ પોતાની મર્યાદા સમજે છે ને તે પોતાનું તેમજ સમાજનું જીવન સુખમય બનાવી શકે છે તેથીન દરેક વ્યક્ તી ના જીવનમાંને દરેક ક્ષેત્રમાં મર્યાદાનું પાલન કરવું એ ખુબ જ જરૂરી બની ગયું છે અને આજના સમયમાં છે ને આ બધું બહુ વધી રહ્યું છે. કેમ કે જો આપડે સમજીએ ને અહ તો છે ને એમ અહ જીવનમાં ઘણા બધા એવા અહ અડચરરૂપ પ્રશ્ન આવતા હોય છે. અહ જેમ કે આપડે વિદ્યાર્થીને જ લઈ લઈએ કે વિદ્યાર્થી હેને અહ સમયસર જો બધું નિયમિત ના કરે તો પછી આગળ જાતા જયારે પરીક્ષા આવી જાય તો ત્યારે એને એક સાથે બધી તૈયારી કરવી પડે અને જયારે સમય હોય ત્યારે તે અહ બી-બીજા કાર્યમા પોતાનુ જીવન વ્યસ્ત કરી નાખે. તો એ પણ અહ કાર્યમાં આગળ વ ધી શકતા નથી એટલે સમય પણ એટલો ખાસ કરીને અહ જરૂરી છે. ને જીવનમાં હે ને મર્યાદા પણ એટલી હોવી જોઈએ જ કે આપડે કયુ કાર્ય ક્યા સમયે કરવું ને કેટલા ટાઈમમાં કરવું એ આપણને હે ને ચોક્કસ રીતના આ બધી ખબર જ હોવી જોઈએ. એથી છે ને આપણને જીવનમાં ઘણા બધા કાર્યમાં હે ને સફળતા પણ મળી શ કે છે એટલે બનેને એટલુ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ.
હા અને મેં વાત કરી તી કે જે પ્રકૃતિ પાસે મળતો મર્યાદાનો આપડે પાઠ જોઈએ ને તો પ્ર પ્રકૃતિ આપણને છે ને મર્યાદાનો સૌથી મોટો પાઠ ભણાવ છે. જેમ કે સૂર્ય, ચંદ્ર, ઋતુઓ અને ગ્રહો પોતાની કક્ષા અને મર્યાદામાં રહીને કામ કરે છે. જો દરિયો પોતાની મર્યાદા તોડે તો સુનામી આવે છે અને ભયંકર વિનાશ સર્જાય છે. તેવી જ રીત તે માણસ જયારે પોતાની નૈતિક અને સામાજિક મર્યાદાઓ તોડે છ છેને ત્યારે તેનો જીવનમાં પતન ની શરૂઆત થાય છે. મર્યાદા પુરુષોત્તમ જેમ કે આપડે જોઈએ તો આપડે મર્યાદા પુરુષોત્તમ અહ શ્રીરામની જ વાત કરીએ તો ભારતની સંસ્કૃતિમાં છે ને એને મર્યાદાનું સૌથી મોટું અને આદર્શ એનું ભગવાન અહ શ્રીરામનું એક ઉદાહરણ છે. તેમને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે. કારણ કે તેમને ક્યારેય ધર્મ અને નીતિની મર્યાદા ઓણગી નો હતી. એક પુત્ર ભાઈ ની પતિ અને રાજા તરીકેની તમામ મર્યાદાઓનું તેમણે આજીવન પાલન કર્યું હતું.. એટલે એ--' જેમ કે મર્યાદા પુરુષોત્તમ તરીકે ભગવાન શ્રીરામને પણ ઓળખવામાં આવે છે જો ઘણા લોકોને લાગેછ છે કે મર્યાદા એ સ્વતંત્રતા થી છીનવી દેતી સાકળ છે. પરંતુ હકીકતમાં મર્યાદા એ સાકળ નથી. પણ જીવનને સુરક્ષિત રાખતું કવચ છે. મર્યાદાહીન જીવન પતંગની તૂટેલી દોરી જેવું છે, તેની કોઈ મંજિલ હોતી નથી. તેથી સુખી સન્માનિત અને સફળ જીવન માટે દરેક ડગલે મર્યાદાનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. જીવનમાં મર્યાદા એ કોઈ બંધન નથી પરંતુ આપણા જીવનની સાચી એક. દિશા અને સુરક્ષા તે પ્રદાન કરતું એક અદૃશ્ય કવચ છે. અને જેમ કે વ્યક્તિત્વનો વી કાસ જેમ કેમ મર્યાદા એટલે શો? અનુશાસન જે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ ક્રોધ અને વિચાર પર કાબુ રાખી શકે છે. તેનું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી અને શાંત બને. છે જેમ કે વાણી અન વર્તનમાં મર્યાદા હોવી ખૂબ જ જરૂરી છે. ક્યારે ક્યાં અને શું બોલવું તેની સમજણ સંબંધોમાં કડવાશ આવતા અટકાવે છે અને પરસ્પર આદર વધારે છે. લક્ષ્ય પ્રાપ્તિ કરવી હોય ને તો, સમય માટે આપણે કરી જોઈએ એટલે હંમેશા આપણેે ને મર્યાદાનું ધ્યાન રાખજે. જોઈએ આપ આપણે આ બધા ટોપિક માટે કાલ મળીએ.
હા તો ઠીક છે બાય.